હ
કેમ છ
મસ મજામાં
સરસ કેવી છે તબિયત પાણી બધું કેવું બરાબર ને
હ સારી છે હમ
હમ જમી લીધું કે નહી
હા જમી લીધું
બરાબર શું જમ્યા
હાજ અમે દાળ ભાત શાક અને રોટલી બના્યા તા થોડી વેડમી પણ બનાાય સાથે
બરાબર ઋતુ પ્રમાણે તો બદલાતો આમ ગુજરાતી ખોરાક અને તેનું આમ મહત્વ જ અલગ હોય છે નઈ
હમ સાચી વાત છે આ વિષય ખરેખર મહત્વનો છે આપણા પૂર્વજોને માત્ર સ્વાદ માટે નહી પરંતુ સ્વાસ્થ માટે પણ ઋતુ પ્રમાણે ખોરાકની પરંપરા બનાવી હતી ને
બિલકુલ સાચું હા આજકાલના લોકો તો બારેય મહિના એક સરખો જ ખોરાક ખાય છે પરંતુ પહેલા તો આવું નતું હં
હા દરેક ઋતુમાં શરીરની જરૂરિયાત અલગ હોય છે તેથી ખોરાક પણ બદલાતો હતોને પેલા તો
હમ બિલકુલ બિલકુલ આજકાલ તો મતલબ પેલા ઉનાળામાં લોકો આમ અલગ ખાતા મતલબ શિયાળામાં અલગ ખાતા અને અત્યારે તો બધા આમ એક નું એક જ ખાતા હોય છે
હા ઉનાળામાં શરીરની માં પાણીની માત્રા ઝડપથી ઘટે છે તેથી ઠંડક આપતો અને પાણી થી ભરપૂર ખોરાક લેવાતો પેલા તો
એજ ને જેમ કે છાસ છે કેરીનોરસ છે કાકડી તરબૂચ લીંબુ નું શરબત કેટલું વધુ પેલા તો આમ હતું
હા ખાસ કરીને છાસ તો બાપા ગુજરાતી ના ઘરો નું અમૃત કહેવાતું
બિલકુલ બિલકુલ છાસ ના શું વૈજ્ઞાનિક ફાયદા છે ખબર તમને
હા છાસમાં પ્રોબાયોટિકસ હોય છે જે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને શરીરને ઠંડક આપે છે તમે ખોરાક સાથે છાસ પીવો તો તમારું પાચન તંત્ર એકદમ મજબૂત રહે છે ને
બિલકુલ એટલે જ તો બપોરના ભોજન સાથે છાસ પીવાની પરંપરા છે
હા પરંપરા બરાબર છે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એનું કારણ છે ને છાસ પીવા માટેનું
બિલકુલ કેરી વિશે શું કેવા માંગો
હા કેરીમાં તો વિટામિન એ અને સી હોય છે તે શરીરને ખુબ જ ઉર્જા આપે છે
હમ બિલકુલ પણ લોકો તો એવું કહે છે કે વધારે કેરી ખાવાથી આમ ગરમી થાય છે
હા એ સાચી વાત છે કેરી ની તાસીર ગરમ હોય છે એટલે પેલા જમાનામાં કેરીને પાણીમાં પલાળી રાખવાની રીતે રીત અપનાવામાં આવતી હતી
ઓહ વાહ એટલે જ એ પાછળ પણ વિજ્ઞાન છે નઈ
હા ચોક્કસ ઘણી પરં પરંપરાઓ પાછળ વૈજ્ઞાનિક વિચારો
બિલકુલ હવે તો આમ ચોમાસામાં પણ બધા એવું કરે ચોમાસામાં પણ અલગ કરે બધું ખાવાનું
હા, ચોમાસામાં તો તમારા શરીર ની પાચન શક્તિ થોડી નબળી પડે છે.
એ હા એટલે જ તે લોક ખો ખળવો ને આમ ગરમ ખોરાક લે છે બધા.
હા, ચોમાસાની અંદર તમારું પાચન તંત્ર મંદ પડી જાય છે. એટલે તમારે એના માટે ખીચડી, કઢી, આદુ, હળદર અને મેથી જેવા ખોરાકનો ઉપયોગ વધે છે ને?
બિલકુલ પણ આદુ કેમ મહત્વનું છે, આદુ?
અહ આદુના તો ઘણા બધા ફાયદા છે આદુમાં સોજો ઘટાડવાના ગુણ હોય છે. અને તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે તમારા શરીરને.
ઓ એટલે જ ચોમાસામાં આદુવાળી ચા પીવામાં આવે છે આજે મન ખબર પડી
હા કારણ કે વરસાદમાં તો તે ગળાને ખુબ જ સુરક્ષિત રાખે છે ને આદુ ના લીધે તમને શરદી ઉધરસ એ શરીરમાં થતું નથી.
હમ્મ ખીચડી અને કઢીનું જોડાણ પણ આમ ખૂબ લોકપ્રિય છે અને ખીચડી હોય તો કઢી તો બને બને ને બને જ.
હા, કારણ કે ખીચડી તમારા શરીરમાં સરળતાથી પચી જાય અને શરીર ને જરૂરી પોષક તત્વો પણ આપે છે.
બિલકુલ મને તો એવું લાગે છે કે પહેલાના લોકો આમ સ્વાસ્થ્ય વિશે વધુ જાણતા હતા.
હા, પેલાના લોકોનો અનુભવ અને કુદરતના નિરીક્ષણ થી અહ તેમને ઘણું બધું શીખ્યું હતું ને.
હા, એજ ને ખરેખર હા આપણને તો આમ ધ્્યાન ફરીથી આપવાની જરૂર છે એમ.
હા, હવે કારણ કે આધુનિક જીવનશૈલીમાં આપણે ઘણી સારી પરંપરાઓ ભૂલી ગયા છે. આપણી જે ભારત દેશની સંસ્કૃતિ હતી એ ઘણી બધી વિસરાતી રહી છે ને?
હમ્મ, બિલકુલ હા અને આપણે શિયાળાની વાત કરીએ ને તો શિયાળામાં તો આ શરીરની પાચન શક્તિ અન્ય ઋતુઓ કરતા તો વધારે મજબૂત હોય છે હા.
હાઆ, હવે તો શિયાળા ની વાત શિયાળામાં શરીર ની પાચન શક્તિ અને ઋતુઓ કરતા વધુ મજબૂત હોય છે ને?
બિલકુલ બિલકુલ પણ એનું કારણ શું હોય?
હા શિયાળામાં બહારનું તાપમાન ઓછું હોય છે ને અને શરીર ની અંદર ની ગરમી જાળવી રાખવા માટે ઊર્જા ની જરૂર પડે છે ને?
હમ્મ બિલકુલ હા એટલે જ તો આ ઋતુમાં વધારે પૌષ્ટિક ખોરાક ખાવાની બધા સલાહ આપતા હોય છે.
હા બરાબર ગુજરાતમાં તો શિયાળાના શિયાળામાં અનેક વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં છે બનાવામાં આવે છે જેમાં પૌષ્ટિક તત્વો ખરેખર ખુબ જ ભરપૂર હોય છેને?
હમ્મ, બિલકુલ જેમ કે ઊંધિયું છે
તો શિયાળાની ઓળખ છે ખરેખર બહુ મજા આઈ જાય ને?
હમ્મ, બિલકુલ ઊંધિયું માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ એમાં સ્વાસ્થ્ય માટે પણ સારું છે આ.
હા, તેમાં તો ઘણા બધા વિવિધ શાકભાજી ના ઉપયોગ થાય છે. હમ્મ.
બિલકુલ, બિલકુલ જેમ કે સુરતી પાપડી છે, વાલોડ છે, પછી રતલું રતાડુ હા રતાડુ છે, બટાકા રીંગણ, પછી મીઠા બટાકા કેટલું બધું શાકભાજીઓ હોય એમાં નહીં?
હા અને આ બધા શાકભાજી માં અલગ અલગ પ્રકારના વિટામિન અને ખનીક તત્વો છે તે તમારા શરીર ને પોષણ આપે છે ને?
હા, સાથે મેથીના મુઠિયા પણ ઉમેરવામાં આવે છે નહી એમાં?
હા મેથીમાં તો ક-ફાઈબર ભરપૂર હોય છે આર્યનું પ્રમાણ પણ સારું હોય છે એટલે એને અહ બનાવવામાં આવે છે ને મેથી ના ગોટા બનાવીને એમાં નાખવામાં આવે છે મુઠિયા.
હમ્મ. એટલે જ તો એક જ વાનગી માં ઘણું બધું પોષણ મળી જાય છે એટલે ખાવું જોઈએ.
હા બરાબર છે ને. હમ્મ બધા શાકભાજી તમારા શરીર માં પોષણ મળી જાય ને?
બિલકુલ અને શિયાળામાં તો અડદિયું પણ આમ બહુ લોકપ્રિય છે ખબર અમે તો બહુ ખાઈએ મારી મમ્મી તો દર શિયાળામાં ઘરે અડદિયું બનાવે.
હા અડદયું તો બહુ જ સારું તમારા શરીર ને ગરમી આપે અને શક્તિ આપે એમાં ગુંદર ને બધું આવે ને?
હમ્મ. પણ તેમાં કયા કયા ઘટકો હોય?
હા એનો લોટ હોય છે ઘી હોય છે ગોળ સુકા મેવા અને ઔષધ્ય મસાલા નાખીને બનાવામાં આવે છે,
ઓહો એટલે એ પણ ઉર્જા થી ભરપૂર ખોરાક જ માન આવે છે હે ને
હા હા પરંતુ તેનું પ્રમાણ નિયંત્રિત હોવું જોઈએ ને
હમ્મ શિયાળામાં કો હું મહત્વ પણ બહુ જ છે હા
હા, ગોળ તો સારામાં સારો ગોળ શરીને ગરમી આપે અને આર્યન નો સ્તોત્ર એમાં સારો હોય છે ને
બિલકુલ પેલા તો લોકો ભોજન પછી આમ ગોળ ખાતા હતા
હા ગોળ ખાાવ પછી તમારી પાચન ક્રિયામાં મદદરૂપ બને ને ગોળ ખાવાથી
બિલકુલ અને આપણેે વસંત ઋતુની વાત કરીએ તો વસંત ને તો પરિવર્તનની ઋતુ માનવામાં આવે છે,
પરિવર્તન ની ઋતુ માનવામાં આવે છે,
એજ એટલે જ તો શિયાળા થી ઉનાળામાં જવાની તૈયારી માનવામાં આવે
બરાબર છે,
હમ્મ આ સમય દરમિયાન તો ખોરાક માં બહુ જ ફેરફાર કરવામાં આવે છે ખબર?
હા, ભરે ખોરાક ધીમે ધીમે ઓછો કરવાનો હોય છે. હમ્મ
હમ અને હળવા ખોરાક તરફ વળવામાં આવે છે.
હા, જેથી શરીર નવા વાતાવરણ સાથે સરળતાથી અનુકૂળ થઈ શકે ને?
હમ્મ મને તો એવું લાગે છે, કે આ આખી વ્યવસ્થા ખુબ વિચાર પૂર્વક બનાવવામાં આવતી હશે નહી?
હા,
આજકાલના લોકો તો આખું વરષ ઠંડા પાણી પીવે બોલો કોઈ બી ના ઘેર જાવ ને બધા ફ્રીજમાંથી ઠંડુ પાણી જ પીવે કોઈ માટલાનું હવે પીતું નથી.
એજ તો સૌથી મોટો ફેરફાર થઈ રહ્યો છે ને કારણ કે માટલાનું પાણી સારું હતું ફ્ર્રીજના પાણી થી તમને કેટલા બધા નુકસાન થઈ રહ્યા છે.
બિલકુલ એટલે એવું પણ નથી કે ના પીવાય પણ આપણે ઉનાળામાં પીવાય બાકી અમ બીજા ઋતુમાં તો ના પીવું છે હું તો એવું માનું છું.
હા.
હમ અને ઋતુને અવગણીને તો આમ એક સરખી જીવનશૈલી અપનાવવાથી મતલબ શું સમસ્યાઓ થાય તમને કઈ ખ્યાલ છે એના પર?
હા દરેક ઋતુનો અલગ અલગ એ હોય ને તો તમે પાચનતંત્ર પર ભાર પડે છે. તને ન
હમ અને બીજું શું થાય એનાથી?
રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી શકે છે.
હમ્મ થાક અને ઉર્જાની અછત પણ અનુભવાય નહી?
હા ઘણા લોકો હા
હમ ઘણા લોક કો હા ઘણા લોકો તો રોજ ફાસ્ટ ફૂડ પણ ખાય છે.
બિલકુલ હમ્મ પેલા તો લોકો બજારમાં મળતી ઋતુ પ્રધાન વસ્તુઓ જ ખાતા હતા.
હહ કારણ કે
હમ્મ, એ પણ એક રીતે આમ ફાયદાકારક હતું હહ માનવા જઈએ તો એમ.
હમ્મ બિલકુલ બિલકુલ આજકાલ તો દરેક વસ્ તો આપણેે આમ જઈએ તો બારે મહિના આપણને ખાવા મળી જાય.
હમ્મ આ એક ખુબ મહત્વની બાબત છે હા.
આપણું
બિલકુલ એટલે તો કુદરત મુજબ ખોરાક પસંદ કરવો જોઈએ. આપ
હા. દરેક શાકભાજી અલગ અલગ એનું મહત્વ હોય છે, કે કેમ ખાવા જોઈએ. હવે